હેલો
હલો
હ પપ્પા
કેમ છો બટા મજામાં
હા શું કર
શું કામકાજ કરો છો
કશી નહી આ રા રાતે જીવડ કઈડયા તા એટલે બરફ ઘહુ લો હોજા આયા હે
બરાબર
બીજું કો સુ તમે કરો
અમે બસ કશું હી આ સોફા બનાયા હતા બેઠા સે હાલ સોફા પર
એવું એમ
હ
ને બાપ હારો હે
હવ એમના પગમાં ફેકચર થઇ ગયું તું પણ બે પાટા બંધા હતા જ મટી ગય
નાતા ઇ તો ભઈ ની જાતા આવો ધંધો કરવા
ના અમે જઈએ છીએ પણ કેવું સારું સારું કામ લઉં છું સોફા બનાવીને આવ્યો છું અતાર માં પચીસ હજાર રૂપિયા કમઈન આયો છું
ઓ હો હો તો સીતન મૂકું જાતે
ખેતરમાં જઉં છું ને હું સવારમાં જઉ એક ઓટો મારીન આવું
તો તો મુ આવું ના ફાવતું હોતો
ના ના તમે ત્યાં આગળ રો કઈ કામ નથી અહીયા સારું ચલો મૂકું હો કામ છે
એ હા